હ
હેલો
હા કેમ છો.
બસ ફાઈન.
હમ શું ચાલે છે બીજું.
બસ કઈ નઈ આજે તો હું ફેમલીના ઇમ્પોર્ટન્સ વિચે વિચારી રહ્યો હતો તમારાસી વાત કરવા જોડે કારણ કે લાાઈફમાં કેટલા પણ સક્સેસફુલ બનીએ પણ ફેમલી વગર લાઈફ અધૂરી લાગે છે. અને રિયલ હેપીનેસ પણ ફીલ થતી નથી એકલે મેં કીધું આજે વાત કરીએ એ વિષે
હા બિલકુલ સાચું છે ફેમિલી ફેમિલી આપડી લાાઈફનો બેસ છે એમ કહી શકે કારણ કે અપને લવ સપોર્ટ અને સિક્યોરિટી આપણને ફેમિલીથી જ મળે છે. જેથી આપ? આપડે દરેક સિચ્યુએશનમાં સ્ટ્રોંગ રહી શકીએ છીએ.
બરાબર છે જ્યારે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે ફેમલી જ હોય છે. જે બિના કોઈ સ્વાર્થ આપણો સાથ આપે છે અને આપને ફરી ઊભા થાવા માટે હિંમતબી આપે છે
બરાબર છે અને ફેમિલી છે ને બચપન થીજ. આપને સારા સંસ્કાર. મોરલ વેલ્યુઝ અને લાઈફ કેમ જીવવી એ શીખવાડે છે જે આપણી પર્સનાલિટી ડેવલપ કરવામાં ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે.
હા આજે કાલના ટાઈમમાં લોકો તો એટલા બિઝી થઈ જાય છે. કે તે ફેમલી માટે પ્રોપર ટાઈમ નથી આપી શકતા અને એના કારણે રિલેશન્સમાં ડિસ્ટન્સ પણ આવી જાય છે.
હા પણ આપડે સમજવું જોઈએ કે પૈસા અને કામ ઇમ્પોર્ટન્ટ છે પણ ફેમેલી સાથે વિતાવેલો ટાઈમ સૌથી વધારે અ મહત્ત્વનો છે અને એ આપણ ને પાછો મલી શકે એવું નથી. થી એટલે આ ટાઈમને આપડે એકદમ બરાબરથી અ ફેમિલી સાથે વિતાવવો જોઈએ.
બરાબર છે. પણ તમારે શું લાગે છે ફેમલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાના શું ફાયદા હશે?
જો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા થી? રિલેશન સ્ટ્રોંગ બને છે. અંડરસ્ટેન્ડિંગ વધે છે અને આપડા મનને શાંતિ મલે છે. જેથી આપડુ સ્ટ્રેસ પણ ઓછો થાય છે અ. ને આપડે અગર કોઈ મુશ્કેલીમાં પડીએ તો આપ આપને એમ ખબર હોય કે આપડુ કોઈ નઇ તો આપડી ફેમિલી તો આપડી સાથે ઊભેલી જ છે.
હમ સાથે બેસીને જમવાનું વાત કરવી. કે બહાર ફરવા જવાનું આ બધું લોકોને વધુ ક્લોઝ લાવે છે.
હા ક્યારેક ફેમિલીમાં થોડોક મનમોટાવ થાય ઝઘડા પણ થાય પણ જો આપણેે શાંતિથી વાત કરીએ ને અને એકબીજા સાથે સમજવાનું એકબીજાને સમજવાનું ટ્રાય કરીએ ને તો દરેક પ્રોબલમ રહેતા નથી. પ્રોબ્લમ સોલથઈ શકે છે.
બરાબર છે ગુસ્સાની ઈગો રિલેશનને ખરાબ બનાવે છે જ્યારે લવ અને અન્ડરસ્ટેન્ડિંગ એને સ્ટ્રોંગ બનાવે છે.
તમારે શું લાગે છે જોઈન ફેમિલી સારી કે ન્યુક્લિયર ફેમિલી સારી?
બંનેના પોતાના ફાયદા છે મારા હિસાબથી તો જોઈન્ટ ફેમિલીમાં યુનિટી અને સપોર્ટ વધુ હોય છે જ્યારે ન્યુક્લિયર ફેમિલીમાં ઇન્ડિપેન્ડન્સ અને પ્રાઇવસી વધુ મળે છે.
હા અને ટાઈમ સાથે ફેમિલી સિસ્ટમ ચેન્જ થઈ રહ્યું છે પણ રિલેશનની વેલ્યુ હંમેશા સેમ જ રહે છે તેવું મને લાગે છે.
બરાબર છે. પણ આપણે ફેમિલી માટે શું કરી શકીએ?
જો મારા હિસાબે તો છે ને આપણેે તેમનું આદર કરવું જોઈએ, તેમની વાત સાંભળવી જોઈએ અને પોસિબલ હોય ત્યારે તેમની મદદ કરવી જોઈએ જેથી તેમને લાગે કે આપણે તેમની કાળજી કરીએ છે.
હા નાના નાના એફર્ટ્સ જેમ કે સાથે ટાઈમ સ્પેન્ડ કરવો વાત કરવી અને એકબીજાની ફિલિંગ્સ સમજવી આ બધું રિલેશનને સ્ટ્રોંગ બનાવે છે.
હા. ફેમિલી આપને લાાઈફમાં બેલેન્સ મેન્ટેન કરવામાં પણ બહુ મદદરૂપ છે અને એકચુલી એ શીખવાડે છે કારણ કે તે યાદ અપાવે છે કે કામ જ બધું નથી હોતું આપણું ઇમોશન્સ પણ હોય છે રિલેશન પણ હોય છે અને એટલે જ આ રિલેશન્સ એક મેં એમ કહું ને કે આપણા લાઈફમાં અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું મા મને એવું લાગે છે કે જો હવે એમ કહ ને તો અમારી પણ બહુ મોટી ફેમિલી છે અમે એક ટાઈમ પર બધા સાથે જ રહેતા હતા પણ કઈક સંજોગોસ બધાને કોઈને કામના બાબત તે આઉટ ઓફ ઈન્ડિયા શિફ્ટ થવાનું આવી ગયું કોઈને બીજી જગ્યાએ શિફ્ટ હવે મારું પર્સનલ તમે પૂછો તો મારા મા બાપની તબિયત સારી ના હોવાના લીધે કરીને મારે મારા જોઈન્ટ ફેમિલીમાંથી છૂ છૂટું થઈને અહીં એમની કાળજી લેવા માટે આવી જવું પડ્યું. તો અમે આમ છૂટા થઈ ગયા છે પણ દિલથી હજી પણ અમે બધા સાથે જ છે એનું કારણ એ છે કે છૂટા થવાનું કારણ થોડું સંજોગો એવા આવી ગયા ત કે અમારે ટ છૂટું થવું પડું અને ત્યાં શું કે જયારે અમે સાથે રેતા હતા ને પછી જેમ જેમ ફેમિલી મોટી થવા લાગી ને તો જગ્યા પણ ઘરમાં બધાને ઓછી પડવા લાગી એટલે મોટું ઘર બધા લઈ શકે તેવી પરિસ્થિતિ નહોતી તો અમે એમ વિચાર્યું કે અમે બધા પોતે પોતે અલગ થઈ જઈએ એટલે તેના વિશે તમારું શું કેવું છે કે જો ઝઘડા થયા નથી પણ સમજીને જ અમે અલગ થઈ ગયા તો તમાર શું કેવું છે?
બરાબર છે તમારા જે આ જે તમે કિસ્સો કીધો એના હિસાબથી પણ બરાબર છે. તમારા ફેમિલીમાં બધાએ અંડરસ્ટેન્ડ બી કર્યો બધી તમારી જે હાલત હતી એ હિસાબે પણ બધાએ સમજજો કે તમારે તમારી જે હાલત હતી તમારા ઘરે જે હાલત હતી તમારા મા બાપની તબિયતલે તમારા મા બાપની ઉંમરને લીધે એમ એમને ધ્યાન આપવાનું જરૂરી હતું. તો એ પણ સમજી ગયા કે હા તમારે જવાનું જરૂરી છે ને તે હિસાબે એમની હાલત પણ એવી હતી કે એ મોટું ઘર અફોર્ડ નહોતા કરી શકતા મોટા ઘરમાં રહેવાનું એ પોસિબલ નહોતા કરી શકતા તો બરાબર જ છે કે અંડરસ્ટેન્ડિંગ હતી એટલે આ વગર ઝઘડએ અને વગર કોઈ એટલે આપણે વગર કોઈ પ્રોબ્લેમ પડે બધું સોલ્વ થઈ ગયું ને આજે પણ એમ તમારા કનેક્શન બરાબર જ છે.
હમ તમારે કેવું તમારે આમ સંયુક્ત પર્યાવરણમાં રહેવું ગમે કે અ મોટા કુટુંબમાં?
મારે તો સરયુક્ત પર્યાવરણમાં જ ગમે મને આમ બંધ બંધ જગ્યા થોડી ઓછી ઓછી જગ્યા મને સારો લાગે મોટું મોટું ચીજ મોટી મોટી જગ્યાઓ મને એટલી સારી નથી લાગતી બાકી આમ કોઈ ના ના રૂમ હોય કા તો કઈ નાની એલે આમ કઈ એવી ચીજ જે એલે કહીએ ને કે કોઈ એક જણ હોય તો એની જોડે ખાલી એકલી જગ્યા જ હોવી જોઈએ બાકી એક જણ વાસ્તે કોઈ મોટો મહેલ ન હોય હોવ જોએ મને એવું લાગે છે એમ.
હા પણ મારું એમ પૂછવાનું હતું કે પરિવારના હિસાબથી તમારે જોઈન્ટ ફેમિલીમાં રહેવું વધારે ગમે કે એકલા રહેવાનું વધારે ગમે?
મારા હિસાબે તો એકલા રહેવાનું વધારે બેટર છે કારણ કે એમાં પ્રાઈવસી રહેને આપ રહે આપણે કહીએ ને કે એજ જે આપણે વાત કરી રતે કે ઇન્ડિપેન્ડન્સ રહે. બાકી જ જોઈન્ટ ફેમિલીમાં આસી ઓછી મળે ને પછી આમ એવું કહીએ ને કે એકલું શાંતિ નથી મળતી દરેક દિવસે કઈ ના કઈ તો થાય કરે એમ બાકી એમ શાંત પર્યાવરણ હોય એમ એક એકલા રહેેવામાં એકદમ શાંત પર્યાવરણ હો તો એટલે પેલું શાંતિ હોય તો સારું લાગે.
બરાબર છે હા હવે તો છે ને એવું થઈ ગયું છે કે લોકો છે ને વધારે એકલા અને નિયુક્ત પરિવારમાં રહેેવાનું જ પસંદ કરે છે એનું કારણ એ છે કે અ સંયુક્ત પરિવારમાં રહીએ એટલે બધાનું સાંભળવું પડે બધાના ડિસિઝન બી ફોલો કરવા પડે અને હવે શું છે કે જનરેશનને એવું બધું ગમતું નથી કે કોઈ અમારે કઈ અને અમે ફોલો કરીએ. એટલે બધાને શું છે કે એક જાતની ફ્રીડમ જોઈએ છે એમને એવું જોઈએ છે કે અમે અમારા ડિસિઝન લઈએ અમે અમારી રીતે રહીએ અમે અમારી રીતે પહેરીએ ઓળીએ ફરીએ એટલે તમારી વાત સાચી છે કે નિયુક્ત પરિવારમાં બી એનું બી ફાયદાઓ છે અને હવે એવું છે ને કે બધાને જ નિયુક્ત પોતાની રીતે રહેેવું છે એટલે અ સંયુક્ત પરિવારનું ચલન થોડું ઓછું થ ગયું છે અને ઘરમાં જો વડીલો હોય ને તો સંયુક્ત પરિવારમાં રેવાય જ્યાં વડીલો મોટા ઘરના ગુજરી જાય પછીથી રેવાનું કઈ મજા હોતી નથી કારણ કે કોઈ મોટું હોય તો આપણને બધું માર્ગદર્શન આપે જ્યાં મોટું એક્સપાયર થઈ જાય એટલે પછી બધાને એમ થાય કે ચાલો હવે આપણે આપડી રીતે જીવીએ. તો મને આજે તમારા સાથે આ પરિવારના વિશે વાત કરીને ખૂબ જ આનંદ થયો. મને આશા છે કે તમારે બી ખૂબ આનંદ થયો હશે અને મને બી જાણવા મળ્યું તમારાથી કે નિયુક્ત પરિવારમાં રહીએ એના પણ ઘણા એવા ફાયદા હોય છે.
હમ પણ લાસ્ટમાં તો એટલું જ કહીશ કે ફેમિલી એક એવી જગ્યા છે જે આપણે હંમેશા એક્સેપ્ટ કરવામાં આવીએ છ છે કોઈ પણ સરર્કમસ્ટાન્સ હોય અને જ્યાંથી આપણે અનકન્ડિશનલ લવ અને સપોર્ટ મળે છે.
બિલકુલ એટલે આપણે ફેમિલીને ક્યાંય ઇગ્નોર ન કરવી જોઈએ અને હંમેશા પ્રાયોરિટી આપવી જોઈએ જેથી આપણી ફેમિલી હેપ્પી અને બેલેન્સ બની શકે. ચાલો આવજો.